હલો
હલો
હા માારું અવાજ આવે છે તો અમને
થોડોક ધીમો આવે છે જોરથી બોલજો ને થોડું
મારો અવાજ તમને આવે છે હલો
હા હવે આયો બોલો
હા કેમ છો મજામાં
એકદમ મજામાં તમે કેવું મજામાં
હા બસ મજામાં બહુ વર્ષો પછી તમે તો મને યાદ કર્યા તમે તો ફોન કરો નહી એટલે મારે જ તમને ફોન કરવો પડે ને
બિલકુલ એ થોડો અત્યારે કામ ચાલે છે મારે એટલે બિઝી છે બોલો બોલો કે માટે ફોન કરેલો તમે
બસ આપડે એક મસ્ત ખુબ અને સુંદર વિષય છે મારી જોડે કે ખોરાક પોષણ અને કસરત કરનાર વ્યક્તિ માટે યોગ્ય અહા આહાર શું હશે એના પર આપડે થોડીક ચર્ચા કરી લઈએ તો થોડું જાણવા પણ મળી જશે આપણને
એકદમ અને એ વિષય દરેક મનના લોકો માટે ઉપયોગી હોય છે બહુ જ
એમ કુલ અને માનવ શરીર ને રોજ ઉર્જા ની જરૂર પડે છે હ
એકદમ એકદમ સાચી વાત છે ને તમે જોવ કે એ ઉર્જા મુખ્યત ખોરાકમાંથી આપણે મલીજ જાય છે
બિલકુલ અને જો યોગ્ય ખોરાક મળે તો શરીર સારી રીતે કામ કરે જેમ કે એલઓ એસ જેવું લોસ જેવું
ઓહ હો અને એકદમ સાચી વાત છે તમારી અને જો ખોરાક યોગ્ય ના હોય તો શરીર નબળું બની જાય છે આપણું
એટલે તો રોજ સંતુલિત આહાર લેવો ખુબ જ જરૂરી છે
બિલકુલ બિલકુલ અને એટલે તો કહેવાય છે આમ કે રોજ સંતુલિત આહાર લેવો ખૂબ જ જરૂરી હોય છે તો તમે કીધું પણ સંતુલિત આહાર એટલે વિવિધ પ્રકારના પોષક તત્વો એમાં હોય છે
હા અને શરીર ને કાર્બોહાઈડ્રેટની પણ આમ ખુબ જ જરૂર પડે છે હ
બિલકુલ બિલકુલ ને કાર્બોહાઈડ્રેટ શરીરને ઊર્જા આપે છે
હા અને રોટલી ભાત બટાકા અને અનાજમાં આ બધું જ મળી જાય છે અચ
બિલકુલ બિલકુલ એ તમા તમારી સાચી વાત છે. એમાં પણ માત્ર ધ્યાન આપડે રાખવું પડે એટલું બઉ જરૂરી છે.
હવે તો પ્રોટીન વિશે પણ થોડીક આપણે વાત કરી લઈએ.
હા તો પ્રોટીન શરીરના સ્નાયુઓ માટેના ખુબ જ જરૂર અને તે બહ મદદ કરે છે.
એમાં કેવાય છે કે દૂધ દહીં પનીર અને કઠોળ આવી સારા ગણાય છે.
બિલકુલ બિલકુલ અને આમ તમે જોવ મગ, ચણા, રાજમા અને સોયાબીન પણ પ્રોટીન ખૂબ જ આપે છે એમાંથી
બિલકુલ તો હવે છેને આપણે ચરબી વિશે વાત કરીએ.
બરોબર અને એમાં તમે ચરબી પણ શરીર માટે એટલી જ જરૂરી હોય છે.
પણ વધુ તેલ અને વધુ ઘી એ યોગ્ય નથી એમ.
ખરેખર તમારી સાચી વાત છે પણ મર્યાદિત માત્રામાં ચરબી એ શરીરને બહુ ફાયદો કરે છે.
હા. એજ અને કેહેવાય છે ને કે વિટામિન પણ ખુબ જ જરૂરી છે.
બિલકુલ બિલકુલ અને વિવિધ ફલ અને શાકભાજી વિટામિન બો આપરે છે આપણ
હા જેમ કે સંતરા લીંબુ અને આબળામાં વિટામિન સી હોય છે
અને તમે જોવઓ કે ગાજર અને પપૈયામાં વિટામિન એ મળે છે
કે અને લીલા શાક પણ રોજ લેવું જોઈએ હ
એકદમ એ તો તમારી સાચી વાત છે ને તેમાં તમે જુઓ એમાં ઘણા પ્રકાર અને પોશકતા તો જોવા મળે છે આપણને
એ આમ કેવાય ને કે આ તત્વો પણ આ શરીર માટે ખુબ જ જરૂરી છે
બિલકુલ બિલકુલ અને તમે જોવ કે કેલ્શિયમ અને આયરન જેવી વસ્તુ બી બો જરૂરી છે
અને કેલ્શિયમ તો હાડકાને મજબૂત બી બનાવે છે
બિલકુલ બિલકુલ અને તમે જો કે દૂધ અને દહી એમાં કેલ્શિયમ બો સારું એ સ્ત્રોત છે બે વસ્તુ
એ શુ કેવાય કે એ પાણી પણ છે ને ખોરાક જેટલું જ મ મહત્વ નું છે એ દિવસમાં બે ત્રણ લીટર જેટલું પાણી તો પીવું જ જોઈએ
બિલકુલ બિલકુલ અને આમ લીવા શાક અને કપોર માંથી બહુ એનામ મળતું હોય છે.
એ તો મેં જેમ તમને કીધું કે એમાંથી તો બધું મળતું જ હોય છે. અને આમ કેવાય અને કેવાય છે ને કે એની સાથે પણ પાણી તો પીવું જ જોઈએ દિવસભરમાં. બરાબરને?
એકદમ એકદમ સાચી વાત છે તમારી પણ તમારો અવાજ થોડો ધીમો આવી રહ્યો છે. અને થોડું ફાસ્ટ બોલશો.
હ હલો હા એટલે હું એમ કેતો હતો કે પાણી છે ને શરીર નું તાપમાન સંતુલિત રાખે. અચ્છા.
એકદમ એકદમ પણ દિવસભર પૂરતું પાણી આપણેે પીવું જ જોઈએ.
અને આપડે એક પા કિચનમાં બી આપણને બહ મદદ કરે છે પાની.
બિલકુલ અને બે થી ત્રણ લીટર જેટલું તો પાણી આપડે દિવસમાં પીવું જોઈએ અને કસરત કરતી વખતે તો ખુબ જ પીવું જોઈએ. તેથી આપણા બધું કેહેવાય ને કે બધું શરીર મજબૂત બને.
અરે ભરે એકદમ સાચી વાત છે તમારી ને કસરતથી શરીર એકદમ તંદુરસ્ત રહે.
અને કસરત કરતા લોકોને વધુ ઉર્જાની જરૂર પડે છે. તેથી
બિલકુલ. અને એટલે તો યોગ્ય ખોરાક લેવાની ખુબ જ જરૂરી આપણને બની જાય છે.
અને પેલા તો છે ને હળવો ખોરાક લઈ શકાય, હા.
બિલકુલ, અને એમાં તમે જોવો કે કેળા, ફલ અથવા થોડું દૂધ લેવું એકદમ ઉપયોગી બની જાય છે.
બિલકુલ, અને કસરત પછી ને પ્રોટીન વાળો ખોરાક લેવો સારા પરિણામ આપે છે હ
એકદમ એકદમ જેમ કે તમે જોુ કે પ્રોટીન માટે દૂધ દહી અથવા પાની સારા વિકલ્પ છે
કે છે અને કઠોળ પણ પ્રોટીનનોો સારો સ્ત્રોત છે
બિલકુલ બિલકુલ જેમાં તમે જોવ કે સોયાબીન પણ ઘણા લોકો હરક સામેલ છે
કસરત કરતા સમય છે ને મે જેમ કીધું ને કે પાણી તો ખુબ જ અગત અત્યનું છે
એકદમ અને એમાં તમે જોુવ કે શરીરમાં પાણી ની કમી કો દિવવી જો વાણી તો પીતા જ રહેવું જોઈએ
હ હમ અને ઘણા લોકો તો બહારનું ખાવાનું વધુ ખાય છે હ યાર
બિલકુલ સાચી વાત છે બાર એકદમ બહાર ના ખોરાકમાં તેલ અને મીઠું બહ વધુ હોય છે જે નથી સારું આપણા માટે
હમ રોજ આવો ખોરાક લેવા દજ અને નુકસાન પણ થઈ શકે આપણા શરીરમાં
બિલકુલ બિલકુલ અને એમાંથી આપડે ઘરે બનાવલ તાજજું બોજે ને એ બહુ સારું આપણને બહુ સારું મને છે આપણા મ
અને સમય પણ જમુ પણ આ એક સારી આદત
બિલકુલ બિલકુલ અને આમ ભોજન છોડી દેવું યોગ્ય નથી
હા એ જ અને સવારનો નાસ્તો ખાસ મહત્વનો હોય છે
એકદમ ખરેખર સાચી વાત છે તમારી અને સારો નાસ્તો દિવસની એકદમ સારી શરૂઆત બને છે એ
જ અને ફળ તો છે આપણેજ
બિલકુલ બિલકુલ અને એમાં વિમના ફલમાં અલગ અલગ પોશાક બ જોવા મળે છે
બિલકુલ અને શાકભાજી તો છે ને આપણે રોજ ખાવી જ જોઈએ
એવી બહ સાચી વાત છે તમારીનેમ રંગબેરંગી શાકભાજી શરીરને બહુ ફાયદો કરતી હોય છે અલગ અલગ શાકભાજી
તમે સાચું કીધો અને આજે છે ને તમારી જોડે વાત કરીને આ વિષય પર અને ખુબ જ આનંદ મળ્યો અને ખુબ જ જાણવાનું મળ્યું તેથી કરીને છે ને મને થોડાક યાદ કરતા રહોજો ને મને ફોન કરતા રહોજો બરાબર છે
જરૂર જરૂર
હા મળલ
બજરા